વોઇસ આવે છે? હા, મજામાં, વોઈસ આવે છે? હમ્મ.
હા, આવે છે, આવે છે, હા તો આજનો આપણ પણો ટોપિક ખુબ જ સોશિયલ મીડિયા નો જમાનો છે, તો અત્યારે દરેક લોકો પાસે ઇન્ટરનેટ. અને વાળા મોબાઈલ દરેક લોકો પાસે હશે, કેમ કે અત્યારે એવો સમય ચાલે છે કે દરેક વ્યક્તિને અત્યારે સ્માર્ટફોન વગર તો
ભલે એમ જ ઇટરનેટ હોય તો તો એક સેકન્ડ પણ નથી ચાલે એમ કેમકે ક્યારેક તો ઘણા બધા તમે પણ ક્યારેક એ વસ્તુ નો અનુભવ કરજો ને મેં પણ એ વસ્તુનો એક વાર અનુભવ કરેલો કે હું જયારે બારમું મેં પૂરું કર્યું ને જયારે કોલેજ હું આવેલો ત્યારે પછી મેં એક પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપર કામ કરેલું હતું તો એમાં પ્રોજેક્ટમાં કઈ રીતનું હતું કે કોઈ પણ ઇન્ટરનેટ છે ફાઈજી છે ફોરજી છે. થ્રીજી છે અથવા તો ટુ જી છે એ અત્યારે તો જનરલી ફાઈ જી ચાલુ છે એમ તો પછી મે હા તો મેં એવો ટાસ્ક કર્યો હતો કે ભાઈ અઠવાડિયા સુધી હ મોબાઈલમાં છે ને તે રિચાર્જ નહી કરાવો ને ઈન્ટરનેટ પણ નહી કરાવવો એમ તો પછી જોઉં છું કે હું રહી શકું છું કે નથી રહી શકતો એમ
કહી શકાય કે બે દિવસ થયા એટલે મને અંદર થી એવું થવા મળ્યું કે હવે મારા નહી રહેવાય એમ એટલે અત્યારે કહેવાય ને કે એક સેકન્ડ પણ લોકો નથી રહી શકતા ઇન્ટરનેટ વગર એટલે અત્યારે ખુબ જ ઇન્ટરનેટ અત્યારે લોકોને ખુબ જ જરૂરી છે તો શું કેહેશો? એના વિશે તમે
જો હું એમના વિશે વાત કરું ને તો હું પોતે અનુભવ કર્યો છે. કે જયારે ઈવન મારો મોબાઈલ પડી ગયો હતો જેવી રીતે પાણીમાં પડ્યો હતો તો એ અરાઉન્ડ વન વીક સુધી નતો આવ્યો તો મારે કેટલા બધા કામ અટકી ગયા હતા ઇવન મારું સ્ટોકનું અર્નિંગ બી એમાંથી થતું હતું એ ટાઈમે તો બહુ જ આમ એ થઈ ગયું હતું તો બેટર છે કે ફાઈવ જી ને ફોરજીી ગમે તે નેટવર્ક હોય પણ ચાલુ હોવું જોઈએ એમ ઇન કેસ તમારામાં રિચાર્જ બી ના હોય તો તમારે ઇવન કોઈને ઈમરજન્સી કોલ કરવો હોય તો બી એ તમે કોઈને કરી ના શકો છો એમ તો જોવા જઈએ તો મોબાઈલ તો એક પોતાની લાઈફનો હિસ્સો બની ગયો છે એમ
બિલકુલ બિલકુલ કેમ કે અત્યારે મોબાઈલમાંથી કહી શકાય ને કે ચાર ટકા અત્યારે બધી વસ્તુ થઈ શકતી હોય છે કેમ કે ડિજિટલ પેમેન્ટ થઈ ગયા કે પછી કોઈ વસ્તુ ને કોઈ વ્યક્તિને કેવી છે વિડીયો કોલ છે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી કોઈ વ્યક્તિને મેસેજ કરવા તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપડે ભારત માંથી અમેરિકા સુધી કોઈ વ્યક્તિને વાત કરી શક યે છે વિડીયો કોલ થ્રુ આપણે એ વ્યક્તિને જોઈ શકીએ છીએ અને અત્યારે તો એવો જમાનો આવી ગયો છે કે વિદેશમાં કોઈ અ અ કોઈ ભારતમાં કોઈ બેન રતી હોય ને વિદેશમાંએનો ભાઈ રહેતો હોય તો રક્ષાબંધન ના દિવસે છે તે ઓનલાઈન છે વિડીયો કોલ કરીને પણ રાખડી બાંધતા હોય કે તો એવું પણ મેં ક્યારેક જોયેલું છે.
કલેખંડુ એક વાત એટલે આમ જોવા જઈએ તો ઇન્ટરનેટ સારું બી છે પણ એના ફાઈવ જ નેટવર્ક ના અને ફોરજી નેટવર્ક ના એના એ બી છે. આઈ થિંક તમે ટુ પોઈન્ટ ટુ મુવી જોયું હશે કે નહી જોયું હોય પણ એમાં મોબાઈલના રિલેટેડ નેટવર્ક ના જેટલા જેટલા થાંભળા બને છે એને રિલેટેડ આપણે પક્ષીઓને બી નુકસાન કરીએ છેએ એમ જે આપણા મોબાઈલની વેવ લેન્થને જે નીકળે છે એ ફ્રિકવન્સી એટલી બધી ખરાબ હોય છે તો એ પક્ષીઓને કેટલી નુકસાન કરતી હશે? તો એક એ બી આપડે જોવું જ પડે એમ. અને જેમાં પેલા સાદા મોબાઈલ હતા ત્યારે એટલું બધું ફ્રિકવન્સી રેટ બધું હોતું નતું એમ. તો એ બી એક ટોપિક છે વિચારવા જેવો કે આમ આપડે પ્રકૃતિને બી નુકસાન કરી જ રહ્યા છે, મોબાઈલનો યુઝ કરીને જોવા જઈએ તો એમ.
હા અને હજુ ધીમે ધીમે એવું લાગે છે કે શીખજી પણ ધીમે ધીમે લાવશે. છે કેમ કે હવે ફાઈવજી માં અત્યારે લોકોને સ્પીડ ઓછી લાગવા મળી છે કેમ કે ઘણા બધા એવા મોબાઈલો છે ફોરજી જો એમાં ફાઈવજીની જે સ્પીડ આવતી હોય તો પણ આ મોબાઈલ સ્ટોરેજ ના લીધે ઓછું તો અહ સ્પીડ ઓછી આવતી હોય છે તો ઘણા અત્યારે સ્પીડ જે રેગ્યુલર આવે છે એનાથી પણ ઘણા લોકો અહ નાશન તોષ છે કેમ કે હા એટલે ઘણા લોકોને પછી એવું થાય છે કે હજી સિખ જી આવે તો સારું તો તરત ઇન્ટરનેટ આપણને મળી જતું હોય છે અને તમને ખ્યાલ હોય તો રીચાર્જ ના ભાવ પણ અમાં ધીમે ધીમે વધી રહ્યા છે એટલે ખુબ જ કહી શકાય કે, ફુગો કહી શકાય અને કેમ કે જે રિચાર્જ ના ધીમે ધીમે ભાવ વધશે તો એ એક લોક લોકોની જે આવક છે તો એટલી ને એટલી જ છે એમ, અને જે રિચાર્જ ના જે ભાવ વધે છે જે એની સામે પછી આવકમાં પણ ઘણો બધો એવો ઇફેક્ટ પડી શકે છે, એટલે ખુબ જ કહી શકાય ને કે એક પ્રકારનું શોષણ જ થઈ રહ્યું છે એમ એટલે ટી જેક અહ બધી જે ક બધી જે કન્ટ્રી હોય છે એમાં પણ અહ ચાલે જ છે એ વસ્તુ એમ.
છે ને.
એવું થાય છે કે આપડે પૂરતા પૈસા રિચાર્જ માટે આપેલા હોય છે તો દરેક વ્યક્તિ છે તે ઘણા વિસ્તારોમાં રહેતા હોય છે તો પોતાનું ઇન્ટરનેટ છે. તે પ્રોપર રીતે રીયુઝ ના કરી શકતું હોયને અત્યારે તો નવો નિયમ આવે છે. હમણાં બે દિવસ પેલા જ નિયમ આવ્યો કે તમે જો તમારો મોબાઈલ ફાઈવજી છે આ તો તમે ફાઈવજી અહ અનલિમિટેડ ડેટા વાળું જો તમે રિચાર્જ કરાવો છો તો તમે કોઈ વ્યક્તિને હોસ્પોટ કરો છો, તો એ વ્યક્તિ છે હવે ફાઈવ જ ઇન્ટરનેટ નહી વાપરી શકે હવે ઈ નિયમ લાગુ થઈ ગયું છે. તમે ક્યારેક ટ્રાય મારજો કે તમારા ફ્રેન્ડ જોડે કે એ એના મોબાઈલ માંથી તમે હોસ્પોટ કરજો ઓન ને તમારું વાઈફાઈ ઓન કરજો તો તમે એના મોબાઈલમાં ફાઈવજી ઇન્ટરનેટ તો વાપરી શકે છે, પરંતુ તમે એ નથી એવો. વાઈફાઈ તમારું ઓન કરશો ને તમે એનું ઇન્ટરનેટ પકડાવશો તો તમે ફોરજી જ વાપરી શકશો એટલે એનો જે ડેટા હોય છે એ પૂરો થઈ જશે એટલે તમે યુઝ નહી કરી શકો એટલે એવો નિયમ પણ અત્યારે આવી રહ્યો છે એમ, તો એના વિશે શું કેશો તમે?
એ તો છે પણ એ જોયું તમે બધા બધાના રિચાર્જનો ભાવ વધો પણ જીઓ તમારે સાડી ત્રણસો માં તમને વન પોઈન્ટ ફાઇઈવ જી બી આપે એ તો સારામાં સારું કેહેવાય એમ. અને એરટેલમાં તો કેવું થાય છે કે તમે વાપરો નહીં એના પેલા તો પતી જાય છે. તરત ટેક્સ મેસેજ આવી જાય અને એનું ત્રણસો નવ્વાણુંનું રિચાર્જ તમે કરાવો તો એક એક બે જી બી બી ઓછું પડે છે એમ. અને આમ જી ઓ તો સારામાં સારું છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આ જે બી ફાઈવજી નેટવર્ક હજુ આયા છે. અને સિક્સ જી આય થીંક, બે હાજર બત્રીસ કા તો બે હાજર ત્રીસ માં આવાનું છે. તો તમે એ બી જાણ્યું હશે કે, બે હજાર ઓગણીસ માં જયારે ફાઈવજી નેટવર્ક આયુ - - ત્યારે કોવિડ લઈને આયુ. પ્રકૃતિને બી નુકસાન થયું, બે હાજાર ઓગણીસ માં જ ફાઈવજી રિલીઝ થયું તું. એવી રીતે તમે જોઈ ને કેશો, આખું ચેક કરશો ને વન જી, ટુ જી, થ્રી જી, ફોર જી, ફાઈ જી - - તો એના રિલેટેડ કેટલા બધા આમ નુકસાન થયા હતા અને બધો આખો ડેટા આ આયી જશે.
બિલકુલ બિલકુલ કારણ કે, - - રેડિયશન જે હોય છે ઇન્ટરનેટ નું તેના માધ્યમથી ઘણા બધા એવા - - પક્ષીઓ હોય છે તે ખૂબ જ- ત્યારે અ એના કારણે જે વેવ આવતી હોય છે, તમે જેમ વાત- - કરી કે, જે રેડિયો તરંગ હોય છે તો એ તરંગ ના માધ્યમ થી જે પક્ષીઓ હોય છે- -કે એને જીવવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે અને, - ધીમે ધીમે તમે જોતા હશો કે, ટાવરો છે મોટા મોટા અથવા તો કટલાક અ- અ જે તારો છે, અથવા તો થાંભલાઓ છે, તો એના- ઘણા બધા એવા ક્યારેક વાવાઝોડું આવતું હોય છે, તો ત્યારે પણ ક્યારેક અ- અ અર્થિંગ અથવા તો કોઈ કરંટ થવા લાગતો હોય છે, તો ઘણા બધા પક્ષીઓ છે તે - - જીવ જે ગુમાવી દેતા હોય છે. એટલે પક્ષીને અત્યારે- -સિટી માં જીવવુ ખુબ જ મુશ્કેલ થઈ ગયું છે. અને અત્યારે ગામડામાં તો- ઘણા બધા પક્ષીઓ છે તે, અત્યારે તમને જોવા મળતા હશે, ચકલી છે ચકલી છે કાગડો છે. અત્યારે તમને સિટીમાં તમે જશો તો તમને ચકલી ક્યાંય નહી જોવા મળે, ક્યારેક કોક જગ્યા એ- - તમને જોવા મળતી હશે, કેમ કે અહિયાં જોવા જ ના મળી શકે કેમ કે, - એના માટે, જે અ રહેઠાણ માટે જે વસ- - તુ એને જોઈએ છે કે, એ વસ્તુ અહીંયાં નથી મળી શકતી, - -એટલે એ ચકલી છે તે અહીંયા રહી જ નહી શકે કેમ કે ગામડે હેને - પૂરતું વાતાવરણ મળી જતું હોય છે, એટલે એ વસ્તુ છે તે- એ પોતે ત્યાં એ વસ્તુ છે, અને તે વાતાવરણ છે, તે એને એના લાયક- - ક બનેલું છે વાતાવરણ તો એ ચકલી જે તે ત્યાં - - પોતાનું જીવન છે તે યોગ્ય રીતે પસાર કરી શકે છે, અને પોતાનો ખોરાક પણ- ત્યાં ખેતર માંથી કઈક, એવા ઈયળો હોય છે, તો એમાંથી લઈ આવીને પોતાના બચ્ચાને અને પોતાનું પેટ ભરી શકે છે. એટલે - - સિટીમાં તો એ વસ્તુ પોસીબલ નથી એના માટેએમ -
એ અને જે તમે બીજી વાર, પેલા જે કીધું તું - - કે મોબાઈલ વગર અતારે કોઈ રહી ના શકે, પણ એના માટે હું કેવા માંગુ છું કે, અમુક એક સિટી છે. આઉટ ઓફ ઇન્ડિયામાં જ છે. જયા અગર તમે ઇવન નાઇન્ટી ડેઝ મોબાઈલ વગર રહો છો, - તો બી તમને આગળ એના અર્નિંગ મળે એમ. તમે અર્ન કરી શકો છો ડોલરમાં, પણ તમારે શરત એજ કે તમારે મોબાઈલ વગર રહેવાનું એમ. અને બીજુ, કે આપડે ઈન્ડિયામાં ભી હાલમાં તમને યાદ હોય તો બિગ બોસ ચાલુ છે. રિયલિટી શો- તો એમાં બી તમે મોબાઈલ નો યુઝ તો કરી જ નહી શકતા. નાઇન્ટી ડેઝ એમાં- તમારે મોબાઈલ વગર જ રેવાનું. - એબી તમારા અમુક જ ઓળખીતા હોય બીજા બી અનનોન ફ્રેન્ડસ હોય છે. તો બી લોકો રે છે ને, ભલે એમને પૈસા મળતા હોય રહેવાના. પણ- તો ભી આમ મોબાઇલ વગર અમુક લોકો રહી શકે છે. એમ અને મેં જેટલી વાર જોયું છે અમુક - -લોકો જે ગામડામાં હોય છે, બા હોય કે દાદા હોય. - ઇવન એમની જોડે મોબાઈલ બી નહી હોતો તો ભી એમની આખી જિંદગી જતી રહે છે. એમ- એટલે અમુક લોકો મોબાઈલ તો યુઝ કરતા નહિ તો એ લોકો દેશનું એટલું સારું કરે છે. કે રેડિયશન કે એવું કશું આવતું નહી એમ એના લીધે.
બિલકુલ બિલકુલ લો પાછા મળીશું આપડે એક નવા શરૂઆત સાથે નવા ટોપિક સાથે ચાલો મળી એ.
હમ,
હાલો હાલો,
હા બોલ,
હા એટલે હા એટલે કહી શકાય કે ઘણી બધી એવી વસ્તુ છે કે જે, હ ટોપિક રિલેટેડ હોય છે અને વાત કરી કે ભઈ, ક્યારેક વરસાદ પણ એટલો બધો જોરથી આવતો હોય છે જેના માધ્યમથી, પક્ષીઓને પણ ખુબ જ વધારે ઈજા થત હોય છે કેમ કે પક્ષીઓનું જે ચામડી હોય છે ખુબ જ નાજુક હોય છે અને કોમળ હોય છે, એટલે તેનાથી એ વ્યક્તિ તે ખુબ જ અ કોઈ પણ જે ઋતુ છે તો એમાં એ વધારે તડકો ના સહન કરી શકે તો વધારે છે તે, પવન ના સહન કરી શકે એટલે વધારે, પછી વરસાદના કારણે પક્ષી છે તે પોતાનો માળો વિખાય જતો હોય છે તો પછી પોતાના પ નીચે પડી જતા હોય છે. તો પોતાનું એક પરિવાર છે, એ તૂટી જતું હોય છે એ પ્રકારે કહી શકાય, તો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળી.